હલો.
હલો શું કરતા હતા કેસાબેન? હા હા કમ આવે છે હ હ આવે આવે છે આવે છે.
બોલો હા હા આવે છે.
હા આ નેટવર્કના નેટવર્કના કેટલા બધા આજકાલ પ્રોબ્લેમ ચાલે છે એટલે થોડું એવું થાય પૂછવું પડે કે અવાજ કપાય તો નહી રહ્યો ને એમ.
ના ના સાચી વાત છે હણાં તો થોડું આ ન. નેટવર્ક ડાઉન છે અને એમાં પણ હું અત્યારે ઘરની બંધ રૂમમાં ક અહ બેઠી સુતી તી ને તો પછી અહ નેટવર્ક ઓછું આવે છે એમ પણ અહીયાં.
સ બરાબર છે.
બોલ.
કંઈ નહી આ બસ કશ રાત્રે કશુંક રોજ-રોજ આપણેે બધું નવું-નવું બનાવીએ, તો પછી એટલે એમ થાય કે રોજ તો બનાઈએ એકનું એક વસ્તુ, તો આજે એવું થયું લાઇ કશુંક નવું બનાવે એમનેમ એય મનેય ઇન્ટરેસ્ટ છે આવું સારું-સારું વસ્તુ બનાવવાનું રોજ વાનગીઓ. તો આજે તો મે કીધું લાઈ કેશાબેનને પૂછું કે કા વસ્તુ એવું શું સારું બનાવું એમ, કે ઝ ઝડપી થઈ જાય અને એનું સ્વાદિષ્ટ પણ લાગે, અને બધા હળીમળીન જમે એમ.
શું બનાવું છે તમારે, કેવું ખાવું છે, ગુજરાતી ખાવું છે
હા ગુજરાતી જ.
ગુજરાતી જ ખાઉં છે. તો પછી મારા ઘરે તે એવું થાય છે ઘણી વાર કે કશું બનવાનું નામ મલે ને તો મમ્મી ફટાફટ મુઠિયા બનાવી નાખે, કા તો મુ મુઠિયા ચડ એટલે મુઠિયા બનાઈ નાખે પછી રેડીમેડ ચટણીનો પાવડર તમે મહિના નું બનાઈને મૂકેલું હોય તો મીઠી ચટણી અને ઉપર સેવ ડુંગળી એવું નાખી ને ચાટ જેવું નાખી મુઠીયા ઉપર
સાચી વાત છે મુઠિયા તો પણ કેવું કે અમે લાસ્ટ છેલ્લા રવિવારે જમે પેલું એ મંગાવ્યું તું પથથરવેલી ભજે એ થોડાકમ મુઠિયા જેવા જ હોય એમ મુઠિયા ના જેવા જ એનો ટેસ્ટ પણ એવો જ લાગે.
હા તમારા ત્યાં ભર્યા વિના કે બોરિયા કે ગંજરી
હા હા હા હા હા બોરવી બોર્યાવી બહુ ફેમસ છે અમારે તો લોકો કઈ કઈથી ખાવા આવે આ રીલ્સો નહી બનાવતા અતાર તો લોકો એ લોકો ઉતારવા આવે તમે જોજો બોરિયાવી ન બહુ જ આમ અને એના પાછા અલગ એવું પત્તરવેલીમાં તળેલા પણ અલગ હોય. અને બાફીલા પણ અલગ હોય અને પાતળા કે ને એમ
હા એટલે મેં સાંભળે લોજા મે કોઈ દિવસ ખાધા નથી પણ અહીયાં તો જો કે ભાવ એટલો મોંઘો
હમ બ હા બસ બસો ચાલીસ રૂપિયા કિલો હતો. તે આણંદ અને અમમે બોલ્યા એમથી લો નેતા કેટલો ભાવમાં ફરક પડે એસી રૂપિયા ના ખાલી બાફેલા વાટા આવે આપડણે ઘેર જઈ અને એને સમારીને પછી વગાડ દેવાના જાતા. તેજ એ એ બહ પાન લાગે. એસી રૂપિયા ના કિલો બોલી તો ખરી.
એટલું બધું ઓછા
કેટલો ડિફરન્સ લોકોનું કેટલું વચ્ચે ખાતા હશે લોકો.
અહિયાં છે, જ બોર્ડ મારેલુ હતું. તો કે બોરિયા વિના પ્રખ્યાત મલશે. એક વાર પૂછવા ગઈ તી તો એમને મને બસો ચાલીસ રૂપિયા ના કિલો કીધા, પછી મને એવું થયું કે, આટલા બસો ચાલીસ ના આપવા એના કરતા હું તૈયાર સો રૂપિયા ના પાના લાઈન ના ચોપડી દઉં.
હા. સાચી વાત છે. એ એય ચાલે, પણ મને તો ખબર નહીં તૈયાર કરતા મન મા મમ્મી જે ઘેર બનાવે ને પાના પર ચોપડી બેસન ને એની, જે બનાવીન શું કહેવાય, એનું કઈક અહ ગ્રેવી બનાવે ને હા, અને એ ગ્રેવી જે લગાવે ને એ મન ઘરનું જ બહુ જ ભાવે. અઈ બહાર તો એકદમ આમ લીસા લીસ સા હોય બધાને બહુ ભાવે પણ મને ઘરના જમ કકરુ ને એવું લાગેન
હા.
એ બોવ જ ભાવે એમ.
મારે ખાવા છે યાર તો તમે અહીંયા આવતા હોય તો મન કેજો
હા, હા, ચોક્કસ-ચોક્કસ. મેં ના કર્યું તો ફરી આવ આવજો અહીંયા નીકલનું આઈશ ને એસાર તો લેતાઈશ.
હવે એ બાજુ હું સ્પેશલ આવું ને તો એ મુરઘા પ પણા તો તમે આવતા જ હતા. જ ત લ ત આવજો.
બરાબર.
જો કે અમારા ઘરના બધાને બહુ ભાવે છે. પણ બહ નામ સાંભળી બધાની ઈચ્છા કરી કે, ચાલ આપડે જઈશું. તો લેતા આવીઈશું પણ એ બાજુ ક્યારે આવવાનું. થાય ને અને ના બને એમ
હમ્મ, ના અમારે તો અહી રોડ પર બી સારા મળે છે બહુ લોકો લઈ જાય.
હા, આજુબાજુ એવું નથી. કે એક જ દુકાન છે. ઘણી બધી દુકાન ના ફેમસ છે. ત્યાં
હમ્મ, કઈ નહી, ચલો તો વા બ વિચાર આવ્યો. મને વાત કરતા કરતા કે હાંડવો બનાવી દેશે એમ
તો હાડવા માટે તો પલાળવું જોઈએ. ને
હા, એજ પણ કેવું કે, અમુક વાર આપડે બહુ ના બનાવાયને બહુ ક્વોન્ટિટી તો એક ટ્રીક છે. કે સારી પે એને દહીને એવું સારું નાખવાનું એકદમ ફ્રેશ પછી, ઈનો બીનો નાખી અને એટલું બધું એને બેટર રેડી કરવાનું હલાય કે હાથો આઈ જાય ને તો થોડોક પોચો બને છે. એમ એટલો બધો એ ક ખરાબ નહી, બનતો એમ પેલું કેવું બહ સવાર થી પલાયેલું હોય ને તો પ પોચો બને પણ અમુક વાર દહી તમે સારું ના વાપર તો ખાટો બની જાય.
હા.
એવું એટલે મા મમ્મી તો મને બન્યા લઈ. આપણે તૈયારી માં ખાવવા હોય ને નોનસ્ટિકમાં બનાવીને પેલું તપેલા આ બનાવાનું હોય તો પલળવું પડે કેમકે વધારે હોય. તો કદાચ બગડી બગડી જ. જ તો ટેન્શન ર પણ આ તો ઓછું હોય એટલે બને પણ સારો. અને જલ્દી બની જાય વાર પણ નહી લાગતી એટલે મમ્મી અમુક વાર બ બનાવે એ વાર ઢોકળા બોગળા બધું ફટાફટ સોજી ના અમે બનાવીએ અમુક વાર.
ભાઈ મે ઈનો નાખીને સુજીના રવાડા તો બને છે. ત આપ ભડંડ વા આજ નવું જાણવા મળ્યું તમારા દ્વારા.
હ ના ના ફટાફટ અને ઈનોને એવું નાખીને થોડું વધારે લાવવાનું. પણ બની જાય છે તો. ખરોચ.
ઈનોની કંપની વાળા ક્યારે વિચાર્યું ન હોય કે એના ઈનોનો ઉપયોગ
આવી રીતના થશે હ અને પાછી ઈનો કયો વાપરવાનો. ખબર પેલો ગ્રીન કલર નો જાય લેમનનો. લીંબુ નજી આવે ની નું એ વાપરવાનું.
અચ્છા.
એટલે અમે જો ને મને તો આવું બધું બનાવવાનો બહ જ શોખ તો બે દિવસ પેલા અમારે પેલા નવરાત્રી ચાલતી ને તો મે માતાજીની ખીર બનાવી હતીી એટલી મસ્ત એનો સ્વાદ તો એટલો મસ્ત ગળ્યો ગળ્યો બનેલો ને અને એનો અ કેવી રીતના બનાવીતી ડાયરેક્ટ બધા નહ પેલા ચોખા કુકરમાં બાફી દે એવી રીતના મેં નથી બનાવી. હ થોડા ચોખા લીધા અને એને પલળી દીધા હતા એક અડધો કલાક પલળ્યા અને પછી એને કમ્પ્લીટ ધોઈ અને તપેલીમાં દૂધમાં જ ચઢ્યા એ ચોખાને
બરાબર.
બાળી નહી બનાવતા એટલે એકદમ માવા જેવી લાગે.
હા.
એવી પછી જયારે શરૂઆતમાં જ મેં ખાંડ નાખી દીધી હતી એટલે પેલું ચોખામાં પણ થોડીક ભડાય નેર એનું નિકન જો ચોખા મારા મરા લાગશે.
હા.
પહેલેથી જ નાખી દીધી પછી ગાર્નિશિંગ માટે મેં એક બધું ડ્રાયફ્રૂટ
નહી સારું બનાવ્યું તમે બે દિવસ પહેલા જ મમે બનાય હતી. હલો. હલો. હલો. હી તમારો અવાજ છે ને હવે સા કરો. તમારો અવાજ સાવગતો રહ્યો હતો.
હલો ના ના ખબર નહી શું નેટવર્ક નો પ્રોબ્લેમ છે ને. લઈ મેં પૂછ્યું તમને કે તમને આવું બધું બનાવવાનું ગમે એમ.
હા મને ગમે ને હું તો મારા ઘરમાં મને જે એટલો બધો શોખ છે ને પણ હા તમારા મમ્મી જેમ મારા મમ્મી મને દૂધ જોડે કઈ બનાવવા નથી દેતા પણ હા હજુ બધી રસે બના લો એમ અને મજા આવે. કઈ ફાસ્ટ ફૂડ બનાવવાનું હોય એ બધું હોય તો પછી મારા હાથે જ હોય.
બરાબર છે સાચી વાત છે. આપણને એવું નવું નવું બનાવેને ગમે મમ્મી લોકો તો આ ગુજરાતી જ વધારે બનાવતા હોય. પણ આપડે કેવું પેલું વિડીયો ને બધું જોતા હોય ને એટલે કઈક પીઝા બનાવી દઈએ બર્ગર બનાવીએ આપણને નવું જોઈએ એટલે એવું જ થાય કે આટલું આટલું આપડા ગામમાંથી પણ ના મળતું હોય એના બધી સામગ્રી તો પણ આપણે ખોરીને લેતાઈયએ અને બનાવવાની ટ્રાય કરીને એમાં જો સારું બની ગયું તો પછી આપણે એટ એટલો આપડો કોન્ફિડન્સ વધી જાય. અને છે ન ના સારું હોય તો તમે જોજો એક વસ્તુ તો આપડા પપ્પા તો આપડા થી થોડું ખારું બની ગયું હોય કે વધારે ગળ્યું હોય પણ એવું જ કેય મસ્ત છે મસ્ત
ઈ બાબત છે ને માર થોડુ ઊંધૂ છે માર પપ્પા પપ્પા તો તરત મોઢે કહી દે કે આજે આમા આ તું આમાં તે હતું માર મમ્મી ના બોલે.
તો મમ્મી માર મમ્મી કહી દે અને પોત માર ભાઈ મને બોવ એવું કરે હારું હોય ને તો એવું કે નહી હારૂ અકરાવા હારૂ એવું કે અરે પાછું મડ તો કેવું છે? ગમે તે જમવાનું બને માર મમ્મી મને જ ચખાડે. મને ખબર પડી જાય ગમે તે વસ્તુ ઓછી હોય નેં તો દર મીઠું કે એવું કસું? તો હું કહી દઉં કે મરચું કે ક્યાં ક્યાંની વસ્તુ કમી છે એમ થોડીક એમ
પેલા મને એવું હતું કે છે ને હું બનાવું છું સારું મને આવડી ગયું. હવે મને છે ને એવું થાય કે ક્યાં હું શીખી કારણ કે કઈ પણ નવું બનાવાનું હોય ને એટલે અમારે બે ઘર નું ભેગું જ બનાવું પડે મારું ઘર ને, મારે કાકાનું ઘર. એટલે ઓછો ઓછો પંદ પંદર જણા ભેગા થય. તો વચે ઢોસ બના્યા તા હું સાત વાગાની રસોડામાં દસ વાગે બહાર નીકળી તી.
હા અ બરાબર ના ના આ તો છે ને મોટું ફેમિલી હોય ને એટલે આવું જ થાય. અમે તો કેલા અમર માં કાકાની છે પણ અમે બધા અલગ અલગ રહીએ. આવું કશું હોય માતાજી નું કે, વાર તહેવારે બધા ભેગા થઈએ એટલે વાંધો ના આવે અમે તો ચાર જણાય એટલે પછી જેવું બને એવું અને બનતા વારેય ના લાગે એવું
ના અમારે એવું એટલે આમ તો અલગ રહી પણ કાકા કાકી બે છે તો ગમે ત્યા ત્યારે કશું બી હોય ને તો એમને બોલ્યે પછી અ આમ તો ત્રણ કાકા છે એટલે પછી એમને બી બોલાવા પડે બીજા
બરાબર હા હ હા સાચી વાત છે.
પંદર જણા જેવા થઈ જઈએ અમે
હમમ અમારે ફેમિલી પંદર જ જણા છે પણ પછી મા ભાઈ નું મેરેજ કરાવે એટલે ભાભી આવેને છોકરા એટલે અમ સોલ સત્તર જણ થઈ ગયા હતા ની કય પેલા યે
હા રાખે છે. કારણકે જમ જમવાનું બનાય લો મળીએ પછી
હા હા ચોક્કસ ચોક્કસ ચલો.